ભાઈ કેમ છો મજા મને
બસ મજા મજા જોઉં હણા આપડે પેલી પ્લાન ની વાત કરતા હતા જ પ્લાન હ તમને આઈ એજ્યુકેશન વિશે જણાવતા હતા ઈ બસ આ વસ્તુ છે
થોડક હા બોલો કશોક ભાઈ પ્લેન નુ તમે કઈ
હમ્મ મે મનશે એટલું તમને જણાવતા હતા એ હેલ્થ એજ્યુકેશનને હમણાં બયુટી કોમ્યુનિટી બ્યુટીમાં આપી રહ્યા છીએ એનેમ ગલ્સ સાથે હ સાથે હોય તો એ લોકો પોસ્ટ પ્રેઝન્ટન કરેાર પછી મારું થોડુંકમ સ્પીકિંગ ને સારું એું બધું સ્પીકિંગ લેવલ બધમ સ્પીચ તરીકે હું બધું વક્તા તરીકે હું પાઠ ભજવું છું.
અચ્છા એટલે કઈ કામ કરવું હોય ને ઘ વાતો કરવી છે તમારે એમને ટોકમાં
નહી નહી વાતો નહી કર વાત વસ્તુ પેલા પ્રિપેર કરવું પડે એમ સ્પીચ વખતા તરીકે ક્યારે આ વસ્તુ પર્સનલ
કરવાની જરૂર નથી તમે જે કરો છો એ આમ બધું કરી નીકળી ગયાી
નઈ ન એવી વસ્તુ તમે ઈંગ્લિશ માં કરોનેટણેી વસ્તુમે ગુજરાતી માં કરીએ ને બે બંને વસ્તુમાં પ હોય દૂધ અને પાણી વચ્ચે ન બે ડિફરન્સ છે ખબર તમને
હા મને બઉ ડિફરન્સ ફબર છે મેં એજ કર્યું છે અમાર ક્લાસ ની છોકરી ઉપર બનાવ દેતી. અને છોકરા બોલી દેતા બધું બસ એમ જ હાલત વર્ષો ચ્યાલે છે આ નવું નથી કાંઈ
બે વસ્તુ મા એ ડિફ્રેંસ પાછો ખબર
કઈ લખેલું ન હોય ડિટેલ્સ ન લખેલી હોય ખાલી એમ
અરે એમ તો ગમે વ્યક્તિ આવીને બોલી દે પણ બોલવામાં ઇફેક્ટિવનેસ હોવી જોઈએ જે તમારું આમ અટ્રેક્ટિવ હોવું જોઈ
એવું છે એમને.
ના આ વસ્તુ હોવી નઈ થોડીક બધા માં પ પાસે ન હોય અમુક પર્શન કેવા સ્પેશ્યલ એની પાસે જ હોયે કેવ બીજું તમે હું હોયશ
હમ્મ. સારું થ એ બધું તો વાંધો નઈ આપડે કઈક ગોવાનો પ્લાન કઈક કરવાનો તો એ કઈક કરું ને તો આપડે
ગોવા નુ પ્લેનમાં થાય તમને કીધું ચોખ્ખું અહીંથી ડાયરેક્ટ સાતમ આઠમ નું કોઠવીએ કે જારે ગોઠવીએ ત્યારે અહીંથી અગિયાર વાગ્યાની બાઈક ટ્રેન છે.
ડાયરેક ગોવા એ જોતા રે છે કે આજુ બાજુ તારે ઓકે રાજકોટ થઈને રહેશે ને રાજકોટ હમ્મ ઓકે સારુ
આપડે રાજકોટ બેસું હોય છે રાજકોટ રાજકોટ બેવાનો કોઈ ફાયદો નથી આપડે જુનાગઢ મા જુનાગઢથી બેસી એ તો સારું રે એમ
નહી મેં તો ખાલી પૂછ્યું એમ જનરલ નોલેજ માટે કેમ કે ઓલો પાસ ને પણ એ કોઈને આવવું હોય
હા એવી એક વસ્તુ છે પાર્થ ને આવવું હોય તો આ વસ્તુ એના માટે છે.
હમ્મ.
પાર્થ તો પણ એમના મેરેજ થઈ ગ્યા તો વાઈફ સાથે આવવામાં કઈ રીત ના કરે વાઈફ સાથે તો
નહિ આવશે તો એકલો આવશે બાકી નહી આવે
હા એ બી છે. કશું વાંધો નહી તું વાત કરી લેજો પાર્થભાઈ ને શું કે છે પાર્થભાઈ ઓકે આપડે આગળનું ડિસીઝન લઈએ.
નહી એને મને સામેથી નસ કીધું તું કઈક પ્લાન બનાવો તો આપડે જઈએ બધા એમ.
અચ્છા હા તો આપડે કઈ ના નથી ભલે તમ તાર આવ
હમ્મ. તે મજ હા ભળી તો એ જાસે જ એને હું બારે છું એટલે કઈ એમ ઈ શું ના આવે ઈ હજી એકલો હોય તો મેંબી નઈ પડે હવે હ હું આરે છું એટલે તો બઉ આરામ થી પડી જશે એમ.
આપડા લેવલ ના માણસ ને આપે મન મજાક થી રહી અકે છે એટલે બીજું શું હોય છે.
હા એટલે એમ સારો છે ઈ એમ
કારણ કે તમને ખબર હોય આપણું ગ્રુપ કઈ રીતના છે અને આપ કઈ રીતના હસી મજાક કરતા હોયને બધુ
હ એ પણ એજ રીતનો છે ભાઈ એ તો હમણાં થોડું ઘણું ચાલુ કરી નાખે એટલે એ ચાલુ કર નાખ હસી મજાક.
અચ્છા એ તો મારે તો મને તો કઈ વાંધો નથી હું તો કમ્ફર્ટેબલ છું કારણ કે એક બે વાર ભેગું થયે લેપટોપમાં વર્ક કરેલું છે મેં
હા એનું આજે કઈ બઉ ઢકે નથી કા તો કેટલું દૂર તો નહી આવે એને કીધું મને. પર એ આમ નજીક નું ક્યાંક કેતો તો એમ કે નજીકમાં ક્યાંક દેવ કેમ કેક ગોવા તો મેં બેના માટે આઘુ પડશે થોડુંક. પાછ એ જોબ કરીને રજા એટલી નો મળે મેક્સ બે દિવસ
હા આ વસ્તુ છે એ વસ્તુ સાચી છે તો પહી
અબે સાહેબ આ તમે નાની વાત કર નાખી આપડું તો નકી જ છે.
હા એ તો આપડું નક્કી જ છે પણ બધા પછી કેઈ ઉપર આધાર રહી ને.
બધા જ કેઈ તમારું નક્કી છે મારું નક્કી છે બે તો બઉ વધી પડે હું તો કઉ.
તમે ને હું આપડે બંને નીકળી જશુ.
હવ આપડે ડાયરેક્ટ રેલવે સ્ટેશન એ જઈને ટ્રેનમાં બેસી જવાનું.
ભાડાને લઈ લેવું છે સાથે
ભાણા ને ભાણા ને લઈ લઈ એ હાલો ને ઈ ક્યારે યાદ રાખશે.
એટલે જ ને ભાણો ભલે ફરે બીજું શું હોય છે.
હમ્મ એને કઈ ટિકિટ નો એ કઈ ખર્ચો ના થાય તમે એ વિચારો.
એટલે એટલે જ ને એને તો ડાયરેક્ટ એવો છે.
અહ સફેદ લોકો એ ટિકિટ નથી લેતા.
નઈ જ લેતા હોયને. હા. હવે અમે ક્યારે અમે નથી લીધ ટિકિટ તમે એમનેમ એમનમ બેસવા વાળાઓ માથે આપણ. નઈ નઈ મસ્તી કરૂ છું હું તો મારે તો બધ હું કાયદેસર ચાલુ. હા ખાવ સાવ નજીક નું હોય ને અમાર ગામથી અમાર બાજુ ગામ છે ને સાવ નજીક નું હે પાંચ મિનિટમાં પહોંચી જાય. તોય હું ટિકટ લઈ લઉ એમ.
ના ભાઈ ના સરકાર ના નિયમો નું ઉલ્લઘન નો કરવું જોઈએ જોકે આ આપડે હસી મજાક કરીએે એ વસ્તુ અલગ છે.
હા એવી ધ્યાન રાખવા જેવી બાબત
ચો શું ઉપયોગ વી શું તમારું તીસ ઉસ સારું છે.
હા એ બધું તો ઠીક એ બધું પછી આપડે કરશું વાત નેક્સ્ટ કોલમાં અત્યારે તમે મને એ સમજાવો કે હા બધું શું રેડી જ છે. બાકી થોડી તો થોડી ઘણી તમારી કૃપા છે જ્યાં સુખી નહી હોય બીજું શું હોય.
હા હા અમારી કૃપા તો તમારી ઉપર છેજ. ગમે ત્યારે ઘટે ત્યારે બસ ખાલી એક જ કોલ
એવું છે એમને હમણાં તરું પાંચ દસ મિનિટમાં ચા પીવા જઉં છું કોલ.
ના ના એમ તો પછી ડાયરેક્ટ અત્યારે તો હું બીઝી રહી છું.
એવું છે એમને તો આ કોલ કટ થાઈ શે તો બ્લોક ફરજાક લેવો મને.
તો હમણાં અમારે અહીંયા રસપુરી નો પ્રોગ્રામ હતો મને વિચાર તમારે એડું ભરી લઉ ર ખસ
કઈ જગ્યા રાખો છે ત્યાં?
વિશાવદર્શ સી એચ સી માં.
ઓહ હો તમે કર નાખી ને નાની વાત મારી ન લીધું?
કારણ કે તમે તમારી પોસ્ટિંગ અલગ બરેડિયા હતી અમારી વિસાવદર હતી એટલે ડિસ્ટન્સ હતી ને?
હા. હદી લેવાનું હોય જયાર એમાં
હા એ તો છે અને નીધિ જો કે સારી હતી હતી એટલે કઈ બોલત બી નહી.
નિધિ કેમ બોલે ભાઈ વધતું હોય તો ભરવાવામાં વાંધો શું છે?
હા ના એ છે ને ટૂંકમાં ઘરે બના્યું તો બધી
નિધિ નિધિ અહીંયા છે.
હા એ તો વિષવા દીની છે ને બોપસ.
હમ્મ એવું છે એમને તો એના ઘરે જ બધું તો સેમ ને એમને મમ્મી પપ્પા હશે. તો તો નો કરાએ કશું તો ફેક થોડી શરમ તમને આવી જાએ.
એ એમાં શરમ માં તો હુંવે આપડે કારણ કે પૈસા તો કરી દીધા નથી. તો દઈ દે એમ કેઓ.
એવું હે.
આપણે પૈસા તો દેવાના જતા એટલે મેં કીધું કે કદાચ આપણે તમારા માટે રસ લઈ નાખીએ એમ.
હા, હા.
એકલા નું યોગદાન ના હોય બધા સા હોય એટલે થોડુંકકોવા જ લાગે ને બાકી તો કશું વાંધો ના આવેય
હા એ છે એ માય ગયા વારસ મેં તો કીધું તમે તમારે ઘરે પ્રોગ્રામ કર્યો છે એમ
ઘરે જ લઈ લઉં ને
તમે કેવો છો પણ લેતા તો છો નહી હમણા
નહી નહી આ વસ્તુ યોગ્ય નહી શક્ય જ નથી હમણાંડે ભાણા નો બ ડે આવે એટલે મોટા પાયે આયોજન કરી નાખવાનું થાય છે હણા ન બ ડે છે અગિયાર મહિનાી તો વાર છે
હ હજી તો જજ વારશે તો તો
ઓ ભાણોાતક મહિનામાં થઈ ગયો છે હવે એટલે માડાનું કામ કર ખતરનાક આવે બે ઉજવશું સરસ રીતે
હ કઈ કરીદી આપડે પરી તમારી ફેમિલીને આપડે ફન્ થોડાક ખાલી ફ્રે ફેમિલી ન અગ રાખવું હોય તો હલે
અ આપણે અથી રાજકોટ જશું ને ત્યાં કરીએ બીજું હું હોય
અરે એ થોડું અઘરું રહેેશે એમ
અરે આપડે અર હું આપડે રાજકોટ તો હ જવા ના જોય તો કે મેથી ભને પાછ આટો મારી લેું એમ અને જીજા જ કઈ મોટા પાયે રાખે. તો બી સારું છે તો ક કશું વાંધો નથી.
આમાંથી વાંધો નઈ હાલો નહી તો જયારે ત્યારે કંઈક વિચારશ હવે.
હા એ લઈ જ ને ગોઠવી નાખશું.
અયા સેબ ડે- -
ભાણો અયા હોય તો શું ઉપ ચ તો ગમે ત્યારે કરી નાખે ને ભાણો પછી ઘરે ન રને- - વધારે- -
હમ- -
એટલે હવે- -
હા સારું ને બે- -
એજને પાસ- -
હા એ અમારા જે ખ- - અચછા હસભાઈ ગન્ડ કરે છે બનાવતા લાગે આજે રાત અમારે પણ પાવભાજી- - પ્રોગ્રામ છે તો ભા ક્ર કરતા લ એવું- - એ લાાગે છે.
હમ હરેશભાઈ નું રચોડું કેવું છે સરસ છે એમને.
થોડું હું વાત પૂછું મા આજે પાઉ ભાજી છે પણ લાગશે એકદમ પાઉ શાક હોય એમ. પાજી જેવો કઈ ટેસ્ટ - - આવશે નહ શાક ન બનાવ ન કોઈ ચણાનું એવું લાગશે હમણાં.
હ
એવું બધું કઈ ઘટે નહી.
સરસ સરસ સારું કેવાય એટલું મેનેજમેન્ટ આવડી ઉરે સારું કેવાય.
હમ હ હવેમ- - છે એ ફાઈનાન્શિયલી સરખું છે અહીિયાંયા એટલે એું રેવું પડે.
હા એ તો તમે અહં રહો એટલે મને સમજાય ગયું કારણ કે કઈક એવું હોય કે- -
બાકી હમણાં કાલે કેવું થયું મારે આ તો વાંધો નહી હાલો ને આ વાત હુ તમને પછી ગઈ ફેસ ટુ ફેસ કેમ કે ફેસ ટુ ફેસ કેવા જેવી વાત છે.
એવું છે એ તો બરાબર તો વાત- -
હા તે વાંધો નહી ચાલો રાખવું હવે બાઇ.
એ હા બાઇ.